હેલો કેમ છો?
હેલો મજામાં છું. તમે કેમ છો?
હા અમે મજામાં છે શું કયો? અત્યારે તો ગરમી ખુબ પુષ્કળ પડી રહી છે. તમારી બાજુ ગરમી કેવી છે?
હા, અમારા બાજુ પણ તમે કીધું કે ગરમી તો ખુબ વધી રહી છે ને કારણ કે, હમણાં પણ પેલા જે ગરમી હતી તેના કરતા ખૂબ વધી ગઈ છે. કારણ કે, શહેરમાં જેટલી ગરમી રહે તેટલી જ આપણા ગામડામાં પણ રહેવા લાગી છે. કારણ કે પ્રદુષણના કારણે કે પછી હવામાનના તાપમાનમાં પણ ઘણો બધો ફેરફાર થયો છે. તમારા ગામડામાં કેવું છે હમણાં?
હા અમારે અહીંયા પણ, એટલી ખૂબ જ પુષ્કળ પ્રકારમાં ગરમી છે. અ અમે તો દસ થી ત્રણના સમયગાળા દરમિયાન અમે તો, ઘરની બહાર નીકળીએ પણ નહીં એમ કઈ જરૂરી કામ હોય તો જ અમે ઘરની બહાર ફરીએ છીએ. કારણ કે એટલી ગરમી છે કે માણસ બીમાર પણ પડી શકે. અને તેમને લુ પણ લાગી શકે એટલી પ્રકારની પુષ્કળ ગરમી છે. અને ચાલીસ ના પા સેલ્સિયસ ઉપર ડિગ્રી પારા ઉપર ગરમીનું તાપમાન તો હાલમાં બતાઈ રહ્યું છે બરાબર ને?
હા, એકદમ બરાબર કારણ કે પેલા જે ગરમી હતી, આમ ગામડામાં તે એટલે કે પેલા બહુ ગરમી ન હતી અને ગામડામાં પણ ઠંડકનું વાતાવરણ ખુબ વધારે હતું કારણ કે ગામડામાં ઘણા બધા વાડીઓ હોય છે. પછી ઘણી બધી જગ્યાએ વૃક્ષો હોય છે. પછી કોઈ એવી અમુક જગ્યાઓ લીમડો, વડ હોય છે. જેના કારણે લીમડો બધા જે વૃક્ષો હોય છે તે ગામડામાં ઠેર ઠેર હોય છે. અને તેના લીધે ગામડામાં ઠંડક ખૂબ જળવાઈ રહે છે. પરંતુ હમણા તો એટલી બધી હ એટલે હવા પણ એટલી બધી ગરમ આવે છે. કારણ કે તાપમાં વાતાવરણમાં અને હવામાનમાં એટલું બધું તો એટલે કે પ્રદુષણ ફેલાયું છે. અને હવામાન બી એટલું શુદ્ધ નથી. કારણ કે, આ જે કચરો પ્રદુષણના કારણે હવામાન ગમે ત્યાં વાયુ હોય છે. જેના કારણે, હવામાન એટલું ગરમ થઈ જાય જેના કારણે આપણને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. પેલા, જે હતું ગામડામાં જે ગરમીના વાતાવરણ તે હમણાં તો ખુબ વધી રહ્યું છે. અને હાલમાં તો તમે જાણો જ છો કે ઉનાળો ચાલી રહ્યો છે, હમણાં તો ખુબ ગરમી લાગે છે કારણ કે આપણે દસ વાગે પણ સવારે આપણે બહાર જઈએ તો એટલી બધી ગરમી લાગે પહેલા જે બપોરે લાગતી હોય તેવી જ લાગે છે. તમારા ગામડામાં કેવું ચાલી રહ્યું છે? હમણાં ગરમી દસ વાગ્યા જેવી લાગે છે કે નહી લાગે?
હા, અમારે બાજુ પણ એવી જ ગરમી લાગે છે. સવારમાં જ એટલી ગરમી લાગતી થઈ જાય નવ દસ વાગે તો અ બપોરના સમયે જે ગરમી લાગે એ પ્રકારની ગરમી ચાલુ થઈ જાય છે. અને અ ગરમીનું પ્રમાણ તો વધવાનું જ છે કારણ કે, પ્રદુષણ એટલું બધું તમે કીધું તેમ વધી રહ્યું છે. અ મોટર વ્હીકલો પણ ખુબ જ પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્પન્ન કરે જેથી કરીને અ વાતાવરણમાં ગરમી ઉત્પન્ન થાય છે, અને જે મોટી મોટી કંપનીઓ છે, ઉદ્યોગપતિઓ છે, એમાં ઉદ્યોગોમાં જે ઉષ્માનું ગરમ વાતાવરણ હોય છે એ પણ હવામાનમાં છોડી દેવામાં આવે છે. જેના કારણે અ તાપમાન ખૂબ જ ઊંચા પ્રમાણમાં જાય છે. અને અ ઘણી પ્રકારની જે લોકો છે એ ગમે તે રીતે પ્રદુષણ ફેલાવે છે. એના કારણે પણ ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. અને જે વાતાવરણમાં જે અ પૃથ્વીની આસપાસનું જે સ્તર છે એના જે પૃથ્વીના જે કિરણો છે સૂર્યમાં પડે છે એ હવે ડાયરેક્ટ પડવા લાગ્યા છે, જેના કારણે અ ગરમી ખૂબ વધી રહી છે. અને એક ખૂબ જ મોટો પ્રકારનો એક અ વિષય બની રહ્યો છે. જેના કારણે ગરમીથી બચવું જોઈએ એમ ખૂબ જ જરૂરી છે. બરાબર ને?
હા, બરાબર છે તમારી વાત કારણ કે ગરમી તો એક મોટો પ્રશ્ન થઈ ગયો છે. આજકાલના આધુનિક યુગમાં કારણ કે પહેલા તો આપણા જે ગામડાના લોકો હતા તે ગરમીઓમાં એટલે કે જે ઉનાળો આવતો ત્યારે ખુબ મજા કરતા અને જે બધા લોકોની ગામડામાં વાડી હતી આંબા વાડી તે કેરીઓ પાડતા અને પછી બધા સાથે વાતચીત કરતા અને ત્યારે એમ એટલું બધુ તાપ ની લાગતી થાક પણ ઓછી લાગતી. કારણ કે હવે હું તો એટલે કે અમારા ઘરના જે લોકો છે તે પણ આંબાવાડી રાખે છે અને તે પણ હમણાં તો જે પાડવા જાય છે. કારણ કે આજકાલના સીઝન એ ચાલી રહી છે કેરીની અને પાડવામાં એટલું બધું મને પેલા થાક નહી લાગતો. પરંતુ હવે લાગે છે કારણ કે, એટલી બધી ગરમી વધી ગઈ છે. એટલે અમારે સવારમાં જ પડે છે પણ સવારમાં જ એટલો બધો તાપ લાગે છે વાટ જ શું. બપોર પછી જે પડ્યા તો પછી આપડે તો બેભાન પણ થઈ એટલુ બધું ચક્કર આવી જાય એવું પણ થઈ જાય છે. કારણ કે મેં પણ જોયું છે કે હમણાં એક્ઝામ્પલ કે હું હમણાં જ એક એટલે કે હમણાં વેકેશન પડી હોય જેના કારણે હું કોમ્પ્યુટર ક્લાસમાં જાઉં છું. અને ત્યારે જ હું એટલે બસ માં જાઉં છું એમ ઘરથી એટલે કે રિવલ ત્યાં છે જે સ્ટોપ છે કોમ્પ્યુટરનું ત્યાં બસમાં જ જાઉં છું. ત્યારે બસ માં એક છોકરી આવી હતી ઉભી હતી એમ કોઈની સીટ ત્યાં ઉભી રહી ને, અચાનક જ એને ચક્કર પણ આવી ગયા. એટલે બપોર નો એટલો ગરમી હતી જેના કારણે એને એટલું બધું એટલે કે ભાન ની રહ્યું અને અને આમ ચક્કર આવી ગયા જેથી કરીને અમે પાણી આપ્યું અને સારવાર કરી સારી રીતે. શું તમારે સાથે આવો કોઈ બનાવ બનેલો?
ના હા આવું ઘણી વાર થાય છે. કારણ કે, અત્યારે એટલી ગરમી છે જેના કારણે ગમે ત્યારે વ્યક્તિને યોગ્ય પ્રમાણ પાણી પીવું જ જોઈએ. બપોરના સમયે અને ઠંડકનું વાતાવરણ ખાવું જોઈએ. લીંબુ પાણી પીવું જ જોઈએ. અને છાસ, દહીંને એવું સેવન ખુબ જ કરવું જોઈએ. આઈસક્રીમ ને એવું ઠંડા પીણાને પીવું જોઈએ. અને શરીર માં ઠંડક જળવાઈ રહે એ માટે ખુબ જ એવું યોગ્ય ખોરાક પણ ખાવો જોઈએ. ગરમીમાં તળેલું ને ઓછું ખાવું જોઈએ. જેથી કરીને વાતાવરણ અનુ કુળ રૂપ અનુકૂળ રીતે યોગ્ય શરીરમાં જળવાઈ રહે અને આપણે બીમાર ના પડી શકીએ. કારણ કે ગરમી ના કારણે લું પણ લાગી જાય છે. ઘણા વ્યક્તિઓને ગંભીર બીમારી પણ થઈ જાય છે. અમારા ગામમાં પણ એક વાર એવું થયેલું હતું. કે એક વ્યક્તિને ખુબ જ તકલીફ આવી ગયેલી હતી. ગરમીના કારણે જેથી કરીને એ ખૂબ ગંભીર પ્રકારની અ બાબત ગણાય છે. એટલે યોગ્ય રીતે ધ્યાન આપીને આપણે કાળજી રાખીને ગરમીથી બચવું જોઈએ. અને ગરમીથી બચવું જોઈએ ને અત્યારે તો કેરી ના પાક છે એટલે કેરીનો રસ પીવો જ જોઈએ. અને ઠંડી કેરી ખાવી જોઈએ. બરાબર ને?
હા, બરાબર કારણ કે હમણા તો કેરી ના સીઝન સાથે સાથે તમે જાણો જ છો કે લગ્નની સિઝન પણ ચાલી રહી છે. અને લગ્નમાં પણ હવે તો એટલે કે હું પણ આ ઘણા બધા લગ્ન ગયો છું ને ત્યાં પણ આ કેરીનો રસ ખાધો છે અને ત્યાં મજા અલગ જ છે. કારણ કે જે ઉનાળામાં ખાવાની એટલે જે, ઉનાળામાં જે પણ સીઝનમાં જે પણ કેરી ફળ આવે છે ફ્રૂટ આવે છે તે આપણે તે સમયે પીએ તો આપણા શરીર માટે પણ સારું છે કારણ કે ઉનાળામાં તો આપડે શેરડીનો રસ પીવો જોઈએ પછી કોઈ પણ પ્રકારના ફ્રૂટ એટલે કે જેમ ફ્રૂટ ખાવા જોઈએ અને કેરી તો ખાવી જ જોઈએ. કારણ કે આ સિઝનમાં કેરી નહીં ખાધી તો એટલે કેરી ખાવાનું ખુબ એટલે બધાએ ખાવું જોઈએ. અને હું તો ખુબ કેરી ખાઉં છું અને એની સાથે સાથે તમે જાણો જ છો કે ઉનાળામાં મારે એટલે મારે જે ગામડું હતું તેમાં તો પેલા પાણીની સુવિધા એવી સારી મળી રેતી એટલે જે અમે સ્ટોર કરતા હતા તળાવોમાં કે પછી ખાડીઓમાં પાણી પેલા ખૂબ પુષ્કળમાં હતું પરંતુ હમણા એટલી બધી ગરમી પડી જેના કારણે આખું પાણી સુકાઈ ગયું છે અને પાણીની લોકો જે પાણી નજીક એટલે ખાડી નજીક ખેતરમાં હતા ત્યાં ખેતી કરતા હતા ત્યાં હવે ખેતી પણ ના કરે કારણ કે પાણી જ ક્યાંથી મળે એમ ખેતી વગર ખેતીમાં પાણી જ ના હોય તો પછી કે શું કામની ખેતી શું તમારા ગામડાઓમાં પાણીનું એટલે કે જે હમણાં તો ગરમી ખુબ વધી રહી છે હમણાં તમા પા હમણાં તમારા ઘરમાં એટલે કે તમારા બાજુ કે તમારા ગામડાઓમાં પાણીની સુવિધા બરાબર મળી રહે છે કે નહી મળી રે?
હા અમારે ગામડામાં હાલમાં તો પાણીની એમ બહુ અછત જેવી નથી પણ એટલું પૂરતું પ્રમાણમાં ભરપૂર પણ નથી જે ચાલી ચાલી રહે પીવા માટેને એવુ એટલું પાણી અમને મળી રહી છે કારણ કે ગરમીના કારણે પાણીનો અમારે અહીંયા પણ સ્ત્રોત થોડો ઓછો થઈ જાય છે અને પાણીનું ઉત્પાદન ઓછું જેવું જોવા મળે છે કારણ કે ગરમીના કારણે કુવાઓ સુખાઈ જાય છે જેથી કરીને પાણી માપનું જ રહે છે અને એ યોગ્ય પ્રમાણમાં જ વાપરવા મળે છે એટલે પાણીનો બહુ ભરપૂર ઉપયોગ બી ન કરી શકાય અને બહુ ઓછો ઉપયોગ આવે એવી રીતે મીડિયમ પાણી ચાલી રહે એટલું મળી રહે છે કારણ કે પાણી તો યોગ્ય રીતે વાપરવું જોઈએ ઘણા વિસ્તારમાં તમે ક્યો તેમ પાણી મળી રહેતું નથી અને તેઓને ગરમીમાં ખુબ તકલીફ પડે છે જેથી કરીને તેઓને પૂરતું પીવાનું પાણી પણ મળી રહેતું નથી અને તેઓએ તે પીવાનું પાણી બી બહારથી અ ખરીદવું પડે છે એ તકલીફ પણ આવી જાય છે એ બી મેં ઘણી વિસ્તારમાં જોયું હતું અને તે પાણીની અછત જળવાય એ માટે પણ એ મેં અમુક વિસ્તારની ચર્ચા કરી અ મુલાકાત લીધેલી હતી.
હા બરાબર છે કારણ કે અમારા જે ગામડામાં પેલા એટલે કે મળી રહેતું પાણી જેટલું મળી એટલુ નથી મળી રહત કારણ કે પાણી જ સુકાઈ ગયું છે. અને જે અમે જે અમારા ઘર પાસે અને જે અમારા ગામડામાં અમુક અમુક જગ્યાએ કુવા હોય છે ત્યાં પણ પાણીનું પ્રમાણ ખુબ વધારે મળી રહેતું પહેલા વર્ષે. પહેલાના વર્ષમાં પણ હમણાં તો બે ત્રણ વર્ષમાં એટલ બધી ગરમી પણ વધી રહી છે જેના કારણે કુવામાં પણ એટલું બધું પાણી રહેતું નથી અને બધા લોકો જ એ કુ થી હોય ખેતરોમાં પાણી નો ઈસ્ટમાં ઇસ્માલ કરે છે કારણ કે ગામડા લોકો તમે જાણો છો ગામડા લોકો બધા એક કુવ હોય. છે ને બધા ઘણા બધા લોકો વાપરે છે આજુબાજુના ખેતર વાર અને અમારા ઘરે તો એટલે મોટરની એટલે કે બોરની સુવિધા છે જેના કારણે હું તો કરી શકું છું ખેતી પરંતુ અમાર બીજા જે ગામડા લોકો છે તે તો કુવાની જે ખેતર હોય ત્યાંથી પાણી મેળવે છે ને ત્યાં પાણી હોય હોય ને અમુક વાર તો એ લોકો ખેતી કરે છે ને કોઈ વાર પાણી પણ ના આપી શકે તો પછી એમની જે ખેતી કરેલી હોય છે તે બગડી પડ જાય છે હવે અમે પણ હવે સરપંચ સિંને અરજી કરેલી છે કે તમે પણ એટલે કે જે સરકારી બોની સુવિધા હમણાં મળે છે બધા જે ગામ ગામના લોકોને તે લોકો તમે પૂરી પાડો અને જેથી કરીને એ લોકોની પાક સારું થાય અને તમે જાણો છો કે ખેડૂતો જ એટલે ખેડૂતોને એટલો બધી સરકારી યોજનાનો લાભ આપવો જ જોઈએ કારણ કે ખેડૂતો જ ન હોય તો પછી દેશમાં અન્નજ લાવશે ક્યાં. લા ખેડૂતો ને વધારે બહાર આપવો જોઈએ સરકારે તમારે શું માનવ?
હા સાચી વાત છે અને યોગ્ય પ્રમાણમાં પાણીની સુવિધા મળી રહે તો જ આ ખેતીના પાકને એ પણ એ ગરમીમાં પણ સારી રીતે થઈ શકે છે અને તેને અનુરૂપ પાણીઓ આપવું જોઈએ જેથી કરીને અ પાણીની સુવિધા જો મળી રહે તો ગરમીના સમયમાં પણ આપણે યોગ્ય રીતે ખેતીના પાક લઈ શકીએ અને યોગ્ય આપણે પૈસાની કમાણી કરી શકીએ અને પા જરૂરત તો પાણીની ઉનાળામાં ખૂબ જ જરૂર હોય છે ગરમીના કારણે જ પાણી જલ્દી સુખાઈ જતું હોય છે. અને ખેતીમાં પણ પૂરતું જોઈતું હોય છે અને એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને એ બધ થી આપણને લાભ મળતો રહેવો જોઈએ તમે કીધું તેમાં આપણને બધા સરકારી લાભ મળતા રહેવા જોઈએ જેથી કરીને આ પાણીની સુવિધા અને યોગ્ય રીતે આપણને મળે તો આપણે સારી રીતે પા કરી શકીએ અને ઉનાળામાં આપણે ખૂબ કાળજી રાખવી જોઈએ અને યોગ્ય સમયે સમયે આપણે બહ ગરમીમાં બહાર પણ નીકળવું જોઈએ અને આપણે કાળજી ધ્યાનથી લેવી જોઈએ બરાબર ને ચાલો મળીએ આપણે.
હા સારું મળી.